હેલો હા કેમ છો?
હલો.
તમારા અવાજ આવે છે? હલો.
હલો, હલો. બોલો બોલા હેલો.
તમારામાં
બોલ હા મારો અવાજ આવે છે
હા આવે છે તમારું
આવે છે હમ તમારૂ અ પાણી પીએ પાણી પીવા પીયે છે તમે
પીએ છે
હા હા ભરપૂર પાણી પીવા પીવા પીવાનું અ પાણી પીવા પી લેવાનું તો શરીર માટે ખુબ સારું હ હોય
એ તો છે જ
હમ બહુ હા અને સ્વસ્થ વગેરે બી છીએ સ્વસ્થ વગેરે પણ સારું રહેશ ને શરીર ની કરતા
તમે દિવસમાં દે દિવસમો કેટલું લીટર પાણી પીયે છે
હ સાત આઠ લીટર પિયે છે એમ હમ.
અમે બી આટલા જ પીએ છીએ.
હા સાથે અમે જ ઠરાલ છે હમે કે હા ઠરાલ છે. સાતસો આઠ લીટર પાણી પીવા છે, તો કે શરીર માટે સારું ર સ્વસ્થ પણ સારું ર, વજન પણ બરોબર રહેજ.
એ બરોબર બોલે તમે.
હા, એ કે ગુજરાતી વગેરે કે મોડી વગેરે જાસ્ત શરી થાય. એ તલોન વગેરે ખાવા એટલે.
એ બોડી બોડી બોડી એટલે બહ સારું છે.
હા, તે જો જળ થય ને શરીર જળ થયું તો ભ બઠો વાંધા થઈ જશે.
હા એ બરાબ બોલો બરાબર બોલે.
સજડ થઈ કેવઠા વાંધા થઇ જ ને પછી. અ બટું શરીર પણ જળ જળ લાગે ને એટલે. હલકું જ ખાવા જોઈએ એટલા માટે પણ આપણને પણ અને પાણી તો ભરપૂર પીવું જોઈએ.
હા હા એવી છે.
કેમ છે સ્વાથ બી બરાબર રહે છે, અને ન વગેરે પણ એકદમ પરફેક્ટ બોડી પણ બબર રહે છે લેવલમે.
હા એ બરોબર બોલ્યા. તમે બોડી પણ પરફેક્ટ રહે છે અને, આપણું વેટ પણ જ
હા અને નિંદર વગેરે પણ જ આવે છે સારી, હમ એટલે.
હ
અને આપ કદી હોસ્પિટલમાં જોતા થ તો ડો કેમ બોલતા થ આપને, ભઉ પાણી પીઓ.
હમ હા એજ છે ને, આપડે હોસ્પિટલ માંથી એક વસ્તુ દઈએ આપડે એવું કે છે ઓસ
બઉ પાણી પીવે છે ને તો કેમે રોગ વ રબીને થાય છે કેવા હજાર બીજાર કઈ
ઓવરસ જઈએ તમને ખબર છે ઓવરસ
નહી નહી
એ હોસ્પિટલમાંથી દઈે છે એર્જન કરતા કોઈ કોઈ પાણી નહી પિતા ને એને માટે દઈએ છે કારણ કે એમનો એમનું જે શરીર છે, લુડકાપુડકાનું એમનું તંદુરસ્ત રહેવું જોઈએ. એના માટે દે છે લોકો.
હા તે ડોક્ટર લોકો દે છે, પણ એ ડોક લોકો જે દે ને, તેનાથી સારું તર આપનું પાણી વગેરે પીવે જ બ તમે ચવલં પણી પીઓ રોસ્તા મેં સાત આઠ લીટર તો બી પાણી પીધું ને, તો તમાર સ્વસ્થ બી સારી રહેશે કેવા રોગ વગેરે બી થવા તમને. હા તો ડોક્ટર પાસે જવાનું કામ જ નાખી ને.
એ ઇન્સાને પાણી પીવું જોઈએ પાણીમાંજ બહ
અને આવડે તો કેમ છે ડોક્ટર લોકો કે શરીર માં પાણી કમી પડી છે ને, એ વગેરે વગેરે બોલે છે. તમે પાણી પીઓ જાસ્ટ એનર્જી ડ્રિંક પીઓ, અને સવારે સવારે ઉઠે કે તે નારળણું કોકોનટ પાણી છે. છેને, એ બહુત ગુણકારી છે. એ બઉ જ પીવા જ જોઈએ રોજ હા રોજ
આપણું નારળ નું છે આપડું નારળનું છે બાકી ફ્રૂટનું બી
હા ફ્રૂટ નું જ્યુસ વગેરે કરીને પીધું તે પણ બહ હારું શરી માટે તો આપ આપણને દેખા ગયો ને તો શરીર માટે તો બહુ જ વસ્તુ સારું છે
પણ આજના જનરેશનમાં તો બું કેમિકલ નું રે ને એટલે પ લોકો વિચાર તૈાર કરી ખાવાને પીવાનું
હવે કોઈ કોઈ લોકો હ હોસ્પિટલમાં છે જેમ ખાતા નહી આવતું પીતા ન આવતું પછી ફ્રૂટ આપણું ફ્રૂટ પર દિવસ સાડે છે ને ફ્રૂટ જ્યુસ
હા ફ્રૂટ જૂસ એ
હા એ પછી એ લિકડમાં લિક્વિડ ફોર્મમાં હોય ને લિકવિડ મીન્સ પાની
હમ એ તે ડોક્ટર લોકો બોલે ને કે લિક્વિડ ફોર્મ માં જ દેવા માટે તો તે લોકો તે જ દેવે ના ફ્રૂટ ન જ્યુસ વગેરે નારણ પાણી
હા એમને કશું ચપાટી બપાતી નહી ખાવાડતા હા એવું કશું હમ એ કહે છે ને પછી એનું એજ દેવાનું
તે નળ નળ વગેરે લાગેલ ર નાટ માટે તે હા તો તે કે મે આપ જો ભ ખૂબ પાણી જો પી પીવા લાગે તો એવું કઈ જ થવાઉ નહીએટલે
અને બઠા રોગ વગેરે પણ આપણે દૂર રહી જ આપણાથી અને આપણે સ્ટોન વગેરે થાય મને પેટમાં કિડની જોગે કિડની સ્ટોન વગેરે એ એવી બી ની થતા પાણી પીવાથી
તે બરોબર બોલે છે તમે એ થવું જ નહી જોઈએ
હા એ બઠું તે તે બઠા કઈ કઈ ઉપાય કરાતી બી નહી જતું તમે હા
આપડો કેન્સર ભીને થવું જોઈએ.
હા તમે ભરપૂર પાણી પીધું તો એ બથા રોગ ખૂબ દૂર એ રોગથી તમે દૂર જ રહીશો. અને હા એ કિન્ની સ્ટોન વગેરે એ ન કરતા તો તમે પાણી ખૂબ પીવજું એ ખરેચ ખૂબ કામ ન કરતા. પણ આપ લોકો કે આળસ કરી દેવા ને એટલે જવા દોડ આવડા નહી દસ મિનટામાં પાણી પીશું આવડા નહી પંદર મિનટામાં પાણી પીસું ને તો કોઈ જશે તેને કઈ પાણી ન ગ્લાસ આપી તે મને ત્યારે પાણી પીશ એવું નહી ચાલતું ત્યાં તો પાણી પીવું આપણને આળસ ન કરાવ જોઈશે
હા
તે પા હા એ આળસ કરે ને પી તે દાડામાં પ આપણે પાણી ની તરલ જ છેને તો બ્ મિટી જાય
બ જ
તો ત્યા એટલે પાણી ની કોઈ તરસ નહી આતી હતી અને જેમ દસ એક એક કલાક મે બે બે કલાક મે ભૂખલા હૈ તે ભૂખ નહી લાગતી આપે પાણીની તરસ લગે ત તોર તે ના ત્યાં બી તમે તમે જો પાણી પીધું ના તો ભરપૂર પાણી પી શકો તમે કે તમાર પેટ ભરાયું એ એવું થોડી રેજ કે એક એક કલાક બે બે કલાક મેં કોઈ વાર તેને ભૂખ લાગતી હસશે એવું નથી થતું હા. તો એક કલાક બે કલાકમાં જે ભૂખ લાગે ને આપને તે પાણી ની તરસ લાગેતે આપ જે પાણી અને એ જે નામ ના પૂરે છે ને એ તો રમ જમતા જમતા તો પાણી પીતા જ નથી. તેમને આપણ બોલાય બોલાયને પાણી દવ ના. તો પાણી પી એ નાના પોરને તો ખુબ ગરજ છે. પીવાની. તને વોટર ડ્રિંક વગેરે એ જે રહે ના. એ હજ તને યુ યુ આવડજ જનરેશન આ છે કે કે તેને કઈ યુ જે રમન સારખું વસ્તુ હશે ના. તો તેવું દો તો તમે તેવું પાણી પણ પીશે અને રમતા પણ આવશે. એવું રહે. નાના પોરા અને આપણને બી તો પીવું જોઈએ નાના પોરા પેક્ષા તો . અને પણ પાણી પીવું જોઈએ આપણા સ્વાસ્થ્ય ન કરતા સારું એ તો.
. એ બરોબર બોલે છે તમે પાણી વધારે પીવું. જોઈએ પાણી પાણી રહેશે તો આપણા શરીરમાં તો એ બધા કીટાણુ નીકળશે.
કીટાણુ નિકલશે રોગ વગેરે થવાને. થી તો આપણ દૂર જ રે. ભઠ્ઠા રોગથી અને અને એયો કઈ રોગ આવ્યો તો કેટલો ખર્ચ . તેના પેક્ષા તમે ફ્રીનું પાણી આવે છે તમે તે પાણીને હા. ત્રેવીસ ડિગ્રી ટ્વેન્ટી થ્રી ડિગ્રી સેલ્સિયસ તપાડીને. ગરમ કરીને તે પાણી તમે પીઓ તો તે ખુબ ભારે કામ. એ તમે ફ ફિઝર મેનું એવું પાણી પીને તે તો તમારા શરીર ના કારણે હાનિકારક હૈ તમે માથલામાં પણી મે લને આપ અને તે બી ઠંડુ રહેતે બી પી શક તમેં
મ
અ તો ફ્રીજમાં જ મેિલાવ જોઈ ને તે પાણી પીવા જ જોઈએ એવું નથી કઈ
એવું નથી જોઈએ.
તમે માથા માં લું તો પાણી ભી ઠંડુ રહે છે માથલા મેન. તે તો ખૂબ જ હા ગરમ કરીને માછલામે પાણી જો લખી તો તે બી ઠંડુ રહેશ અને તે કે આમે જ ગરમ વગેરે પાણી કે અ સ્વ સારું પાણીજ ના. તો તે પાણી મે ના કીટાણું વગેરે જે આપને દેખાતું તે બી આ ખાસ. અને જે આપણે ડોળવાથી દેખાવતા ને તે કીટાનું ભી તે ગરમ કરમે કીટનું મરી તે હીટ દેવાનું એટલે તે પણ શરીની કરતા ખૂબ સારું હમ્મ.
એ આપણા મટકામાં મટ એ આપડે મટકામાં પાણી. જોઈએ આપડે મટકામાં પાણી પીશું તો બધું હારું રહે અને એ તમે બરોબર બોલા છે. આપડે કઈ કઈક આપડે કઈક લોકો છે ને આપડે કઈક લોકો છે ને તો હું બોલે છે ફિલ્ટર કરીને પાણી પી છે કંઈક લોકો કંઈક લોકો આપણા ફિલ્ટર આવું ક
હા ફિલ જાર લગાડે છે ફિલ્ટરનુંું પાણી પ છે ું કઈ ન ફિલ્ટર નું પાણી એવું કઈ વાત મને તો મને મને મ મારા લગ તો મ વાત જ કે એવું ક ફિટર નું પાણી પીવાથી કઈ થતું ખુશે પ આપ નવવદ પસેન્ટ લોકો ફિલ્ટર નું પાણી વગેરે પીરા તો સારું વા પાણી પણ તો તેવું કઈ નથી ત ન તમે પી શકો પણ ગરમ કરી વગરે પી તમેલા ભરીને પીવોિચરમાં મત મે લો તે જા હાનિકારક થઈ છે તે બદલ
હા એ બરોબર બોલે છે
ઠા ને બોલો કે પાણી પીઓ શરીર ની કરતા સારું છે
હા ચાલશે તમે તમે બે આ તમા તમે અમા જોડે બે શબ્દ બોલવા માટે બહ સાર્યો છે સારું થવ મને આનંદ યોો ચાલશે